હમ કેમ છ અંત્ર
બસ મજામાં કેમ છો તમે?
બસ હાલે છે આજકાલ મનમાં ઉપ ભાર બહુ રહે છે.
અરે કેમ કઈ ચિંતા જેવું છે.
હા થોડાક દિવસથી બઉુ માનસિક તાણ લાગે છે.
અરે કેમ શું થયું.
ખબર નથી ઘરના કામ જવાબદારીઓ ખર્ચ બધું એક સાથે મનમાં ચાલતું ગય છે હવે શું કરું એજ મને નથી સમજાતું.
હા આજકાલ તો લગભગ દરેક વ્યક્તિ તાણ અનુભવે છે.
સાચી વાત છે ક્યારેક તો કોઈ કારણ વગર પણ વેચેની લાગે કે શું કરવું કાઈ જ ન હોય છતાં પણ મન એટલું ઊંચું રે છે અને મન શાંત જ નથી રહેતું શું કરવું સમજાતું નથી મને કઈક થોડીક જેથી કરીને મને ત્રણ રુચિ થાય.
હા તણ ની અસર સીધી ઊંઘું કરે પડે એટલે એની ટીપ્સ માટે કવું ને તો એમ લાગે કે વિચારો ઓછા કરી દો તમે વિચારો બહ કરો છો.
હા વિચારો ન તો વાવાઝોડું મારામાં સતત ફૂકાતું જ રે છે શું કરવું મારે હવે રાત્રે હું પણ બરાબર નથી આવતી એટલે એકદમ બેચેની થઈ જાઉં છું કે શું કરું પોચી નથી વળતી.
તારને કેહેવાય કે સીધી અસર ઊંઘ ઉપર પડે એટલે આખો દિવસ થાક લાગ્યા કરે. કારણ કે મન છે ને એ સતત કામ કરતું રે અને શરીર થી વધુ કેહેવાય મન થાકી જાય તો તમે એમ કરો ને કોઈ સાથે મનની વાત કરો છો ક્યારે એ મનને થાક એ લાગે.
હા એટલે મને બવ મન અસાન થાયને ત્યારે હું તને ફોન લગાવ. કે મને તારા પાસેથી કઈક એવી માહિતી મળશે કે મને વાંધો નહી આવેને ખરેખર તને ફોન કર્યા પછી હું રિલેક્સ થઈ જાઉં છું. હેતું છે. મને અલગ અલગ ટીપ્સ આપતી રેસ ને એને કારણે મને બહુ ફાયદો હાજી.
અત્યારે એવું છે મને તો એમ લાગે છે કે બધી સમસ્યા છે ને એ મનની જ છે. મનમાં આપડે ઘણું બધું દબાવી રાખવું પણ સારું એ સાજ સારી વાત છે કે તમે મને ફોન લગાવ્યો, આપે વાત કરીએ. તો આપડે એકબીજાની તાણ જેવ છી થાય એ
ખરો સાવ સાચી વાત છે એમ. એટલે પછી હવે મારે શુ કરું કે આમ મન મારું એટલું એક્ટિવ રહે છેને ખોટી જગ્યાએ દોડ્યા કરતું હોય છે એમ. એટલે શું કરવું ખરેખર તકલીફ થઈ ગઈ છે.
હા સાચી વાત છે. અ ઘણી વખત હોય તાણ અનુભવવું પણ હું શું કરું કે થોડો ટાઈમ જયારે એવું લાગે કે મનમાં એકદમ વાવાઝોડું આવ્યું છે, વિચારો આવ્યા કરે છે ત્યારે થોડીક ક્ષણ જે જગ્યાએ હોઈ ને એ જગ્યાએ ખાલી આંખો બંધ કરીને ઊંડા શ્વાસો શ્વાસ લેવાના એટલે આપડી આસપાસની જાણી દુનિયામાં કઈ બન્યો જ નથી ને એવા બ્લેન્ક થઈ જવાનું એટલે મન થોડો સમય માટે તો રેસ્ટ કરી લેશે ને તો પોતે જાણ ઓછું થઈ જાશે.
અરે વાહ, આ તો બહુ સારું તે કીધું. હું વાટ થી જી શરૂ કરી દઈશલે. મારું મન તું એક માત્ર સાંભળવાથી હું હળવી થઈ ગઈ. એ વાત તો સાચી છે. તારી કે મારે આવી રીતે આંખ બંધ કરીને થોડી વખત બેસી જવું જોઈ. હું ચોક્કસ આજથી જ પ્રયત્ન ચાલુ કરીશ.
હા એનાથી તમારા મનને છે ને આરામ પણ મળશે અને અ સતત કામમાં લાગેલા રહેશેને તો તાણે વધશે એમ. એટલે એ વાત સાચી છે કે કામ છોડીને બેસી તો પણ ચિંતા રહે પણ થોડોક સમય તો આરામ પણ જરૂરી છે. છે ને એમ ક્યારેક પોતાના સમય પોતાના માટે સમય આપો. પોતાની ગમતી પ્રવૃત્તિઓ માટે ગમતી વ્યક્તિઓ સાથે બેસો એની સાથે વાતચીત કરો. તો આપોઆપ તાણ ઓછી થઈ જશે.
ખરેખર સાચી વાત છે. ખરેખર મને બહુ ખુશી થાય છે તારી આ બધી વાતો સાંભળીને. કે હું છે ને હવે અલગ અલગ રી મારી અલગ અલગ પ્રવૃત્તિઓ કરીશ થોડુંકું છે ને મારા માટે જીવવાનું શરૂ કરી દઈશ. કામ તો હોય સાચી વાત છે પણ હવે મને એવું લાગે છે કે મારે મારા માટે થોડુંક સમય તો ફાળવવો જ પડશે એમ. એટલે હવે હું છે ને તે થોડું થોડું શું કરીશ કે મને ગમ તી પ્રવૃતિઓ કરીશ, યોગ કરીશ પ્રાણાયામ કરીશ એવું બધું હું કર્યા કરીશ થોડીક વાર શાંતિ થી બેસી જઈશ જોવું મને કેટલોક ફાય થાય છે.
હા એજ ને એ બધું કર ત્યારે જો અને બીજું તો એઈ ને કે પેલા ના લોકો હતા ને એ કેવ પોતાના માટે થોડો થોડો સમય આપતા અને કેટલા ખુશ રહેતા એમ કેટલું સરળ જીવન હતું. પણ હવે આજકાલ વાંક નથી વ્યક્તિઓની દોડધામ એટલી વધી ગઈ છે કે પાંચ મિનિટ આમ હેઠો જીવ કરીને બેસવાનો ટાઈમ ના હોય ને પછી મનની શાંતિ ખોરવાય એટલે હવે ગુસ્સોને ગુસ્સાથી મનની તાણ વધ્યા કરતી હોય.
હા સાચી વાત છે અને મને બીજો મોટો પ્રોબ્લેમ એ ઈ છે. કે મારા પતિ મારા સંતાનો વાહન લઈને બહાર ગયા હોય ને અને આજકાલ શું છે, કે આ ટ્રાફિક ની સમસ્યા વધી ગઈ છે. તો મને ઈ પણ મનમાં થયા કરતું હોય ત્યારે આ ગયા છે તો એ લોકોને કોઈ તકલીફ તો નહી હોય ને. પોત પોતાની જગ્યાએ બરાબર પહોચી તો ગયા હશે ને? એટલે જેને કઈની ખોટા-ખોટા વિચારો મનમાં આવ્યા કર હોય એને કારણે વધારે તણ અનુભવાય છે, એટલે મારે પેલું તો આ ચારો ઉપર નિયંત્રણ લઈ આવું પડશે.
ચી વાત છે હું તો કઉ છું કે જેટલું શરીર મહત્વનું છે ને એનાથી વધુ મનની હેલ્થ એટલી અગત્યની છે એમ, તો થોડુંક ચાલવા જાવું જોઈ ખુલ્લી હવામાં બેસ જોઈએ એટલે ટૂકમાં મન ફ્રેશ થાય ને એવા એવા પ્રવૃતિઓ કરીએ ને તો આપ પોઝિટિવ માઈન્ડસેટ બની જાય, પછી એવા બધા વિચારો આવતા બંધ થઈ જાય એટલે તાણ આપોઆપ ઘટી જાય.
સાચી વાત છે પેલું તો છે ને મને એવું લાગે છે કે મારે આ સમાચાર પત્ર છે ને એઈ જ વાંચવાનું બંધ કરવું પડશે, મોબાઈલ જોવાનો બંધ કરવો પડશે કારણ કે એમાં શું થાય છે કે બધા નેગેટિવ સમાચાર હોય છે એયા આમ થયું ને આ અકસ્માત થયો ને આ થયું ને એટલે ઈ વાંચવું ને એટલે આપણે શું થાય આપણે જ પરિવાર નો વિચાર આવ્યા કરતો હોય કે શું કરવું એટલે પેલા જે નેગેટિવ વસ્તુ છે ને મારે બધી બંધ કરવી પડશે, અને સાચી વાત છે મારે સવારે થોડુંક ખુલ્લામાં ફરવા જાવું સારું વાંચન કરવું, સારી પ્રવૃતિઓ કરીશ ને તો હું તાણ ઓછી અનુભવીશ એવું મને લાગે છે.
હા ધીમે ધીમે બધું સુધરી જશે અને ક્યારેક તો આપણને એવું હોય કે આપડી જાત ઉપર પણ ગુસ્સો આવે, પણ એવું બધો વિચાર નહી કરવાનો બધા જે વ્યક્તિ હોય ને ક્યારેક ને ક્યારેક તો થાકી જ જતા હોય પણ કહેવાય ને આપણા વડીલો કે મન મજબૂત રાખો મન મજબૂત રાખો એનું કારણ જ ઈ છે કે દરેક જીતની જે છે ને એ મન ઉપર જ છે કેહેવાય ને કે મન કે હારે હારે હે મન કે જીત જીત, એ તો તમે સાંભળ્યું જ હશે.
હા સાચું છે. બધું મન ઉપર જ આધારિત હોય છે, ખરેખર જો આપણું મન મક્કમ હોય છે ને તો કોઈ વાંધો નથી આવતો એટલે મને એમ છે કે મારે મારો મનોબળ છે ને એકદમ સ્ટ્રોંગ રાખવું પડશે તો મને વા નહી આવે આ સમસ્યા મારી થોડીક હળવી થઈ જાશે અને જીવન એકદમ સરળ બની જાશે.
હા ક્યારેક થોડું હસી લેવાનું વાત કરવાનું બાળક જેવા બની જવાનું આપડે બાળકનું મન જોયું છે ને કેટલું એકદમ કોરી પાટી જે હોય. એ લોકોને ક્યારે તાણ અનુભવાતી નથી હોતી, એ લોકો એનું મન ગમતું કામ કરતા હોય. ઘણા સમય તો એ લોકો પોતાને શોખ માટે ફાળવતા હોય, તો થોડો તમે પોતાને પણ આપવો જોઈએ.
ખરેખર તેય સાવ સાચી વાત કરી તે હા, ખરેખર મજા આવી ગઈ બાળક જેવું બનીય ને તો ખરેખર આપણેે હળવા થઈ જઈએ અને હવે હું છે ને એ પ્રયત્ન આજથી જ ચાલુ કરી દઈશ બહુ જ મજા આવે છે તારી સાથે વાત કરવાની.
હા અને બીજું આપડે અમુક ફોનમાં વિડીયોઝ જોતા હોઈએ છે ને કે માટે ના હોય છે, ઈ ચાલુ રાખી દેવાના, ગમતા ગીતો સાંભળવાના અને કામ કરતા હોય ને ત્યારે ગીતો ચાલુ રાખી દેવાના, એટલે બીજા એ મેન તો એ વિચારો ઉપર આધાર રાખે છે, મનમાં બીજા વિચારો ના આવે ને તો આપઆપ મન શાંત પડ્યું હોય ને મનમાં જે તણાવ હોય એ બધા વિચારો ના લીધેજ છે. હું તો કવ છું તમે વિચાર ઓછા કરીદો અને ખાલી મનને શાંત રે ને એના માટે ખાલી તમે ગીતો સાંભળો, ફ્રેશ હવામાં ફરવા જાવ, મંત્રોચ્ચાર મનમાં ચાલુ રાખો, તો મન છે ને એકદમ શાંત રહે.
અરે વાહ ખરેખર તે બહુ જ મોટી વાત અને સરસ વાત કરી નાખી બહુજ મને મજા આવી ગઈ અને મેં એમ સાંભળ્યું છે કે સંગીત તમે સાંભળો છો ને તો તમારી અંદર એકદમ શાંતિ અનુભવાય છે અરે એવું પણ સાંભળ્યું છે. મોટા મોટા રોગો પણ સંગીત થી દૂર થઈ જાય છે. અમુક રાગ આધારિત ગીતો હોય છે, તો આપણા રોગો પણ દૂર થઈ જાય છે, તો પછી આ માનતું શું છે તો સાચી વાત છે, આજથી જ હવે હું સંગીત સાંભળવાનું શરૂ કરી દઈશ અને તે કહ્યું ને એજ પ્રમાણે સંગીત સાંભળતા સાંભળતા મારા દરેક કાર્યો કરીશ અને બને એટલું મારા મનને શાંત રાખવાનો પ્રયત્ન કરીશ.
હા, એજ મેન એજ છે, મારી સાથે ફોનમાં પણ વાત કરતા રેજો એ પણ મને વાંધો નથી અને બાકી મને એટલું બધું પણ નબળું કે ન બનાવતા આવે કે આપડે પછી ડિપ્રેશન ને અનિદ્રા ને એવી બધી સમસ્યાઓ નો સામનો કરવો પડે. એના કરતા ને પહેલેથી જ મન એટલું મક્કમ થઈ જાય, ને કે આપડે બહુ નબળું મન રાખવું જ ન પડે, એટલે એ બધું ધ્યાન રાખજો
ખરેખર સાચી વાત છે. અંતરા ખુબજ મજા આવી, તે સારી માહિતી મને આપી, તારો ખુબ ખુબ આભાર, આવજો.
આવજો.